હલો માછે
તમારો અવાજ ક્લિયર અને ક્રિસ્ટલ આવી રહ્યો છે તમે વાતચીત શરૂ કરી શકો છો
હા તમે બોલો તો શું કહેતા હતા
હમ નમસ્તે આપણે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના પ્રવાસન સ્થળો વિશે વાત કરી રહ્યા હતા આજે મને વિચાર આવ્યો કે જ્યાં જ્યાં આપણે ફરવા જઈએ ત્યાંના પ્રસિદ્ધ ખોરાક વિશે વાત પણ કરી લઈએ કારણ કે કોઈ પણ જગ્યાની ઓળખ માત્ર તે્યાંના ઐતિહાસિક સ્થળો કે કુદરતી પરંતુ ત્યાંના ખોરાકથી પણ થાય છે ગુજરાતનો ખોરાક તો આખા દેશમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે અહીંની વાનગીઓ સ્વાદિષ્ટ હોવા છે ઉપરાંત પોષ્ટિક હોય છે ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં કંઈક ને કઈક વિશેષ વાનગી મળે છે જે વર્ષોથી લોકોની પસંદગી બની રહી છે તો ચાલ આજે આપણે ગુજરાતના ખોરાક વિશે વિ ચર્ચા કરીએ
હ હા ચોક્કસ ભાઈ ગુજરાતમાં ખોરાકમાં સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મીઠાસ અને તિકાસ અને ખટશ ન ખુબ જ સંતુલિત સ્વાદ જોવા મળે છે અહીં લોકો રોજિંદા ભોજનમાં રોટી શાક દાલ ભાત કઢી છાસ દાલબાટી અને સલાડ જેવાનું લેવાનું પસંદ કરે છે આ ભોજન શરીરને જરૂરી પોષક તત્વ પૂરા પાડે છે અને શરીરમાં તાકાત જાળવી રાખે છે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં ખોરાકની રીત પણ અલગ અલગ હોય છે જેમકે કાઠિયાવાડીમાં મસાલેદાર ભોજન વધુ ખાવાય છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરળ અને પૌષ્ટિક ભોજન મહત્વનું છે દક્ષિણ ગુજરાતમાં મીઠાશ વાળી વાનગીઓ જેમકે જલેબી મીઠાઈ વગેરે વાનગીઓ અને સુરત જેવા શહેરોમાં સ્ટ્રીટ ફૂડ વધુ લોકપ્રિય છે, એકલે તો માટે તો ગુજરાતની ખાણી પીણીને શોખીન માટે સ્વર્ગ પણ કહેવામાં.
સાચી વાત છે, જો આપણે સવારના નાસ્તા ની વાત કરીએ તો ગુજરાતમાં ફાફડા જલેબી, ખમણ, ટોકળા, હાંડવો થેપલા અને ખાખરા ખુબ જ લોકપ્રિય છે, ખાસ કરીને રવિવારની સવારમાં ઘણા લોકો ગરમા ગરમ ફાફડા અને જલેબી ખાવાનું પસંદ કરે છે, ઢોકળા અને ખમન જેવા નાસ્તા હળવા હોવા છતાં, ખુબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ગણાય છે, થેપલા તો ગુજરાતની ઓળખ બની ગયા છે, લાંબા પ્રવાસમાં લોકો થેપલા સાથે અથાણું લઈ જવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં લાંબા સમય સુધી ખરાબ થતા નથી.
હા વાત સાચી તમારી અને જો આપણે બપોરે અને રાત્રીના ભોજનની વાત કરીએ, તો ગુજરાતી થાળી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, એક થાળીમાં રોટલી પુરી બે ત્રણ શાક દાળબાટી કઢી ભાત ખીચડી પાપડ અથાંણુ સલાડ છાસ મીઠાઈ ગુલા, બધા જ પ્રકારના ભોજન નો સમાવેશ થઈ જાય છે, તેથી જ લોકપ્રિય ગણવામાં આવે છે, ગુજરાતની થાળી વિશેષ સા એ છે કે તેમાં દરેક પ્રકારના સ્વાદ મળે રહે, તમે એક જ થાળીમાં બધો સ્વાદ લઈ શકો છો. કારણ કે તેમાં બધા પ્રકારના ભોજન હોય છે ઘણા પ્રવાસીઓ ખાસ, ગુજરાતી થાળી ખાવા માટે અમદાવાદ રાજકોટ વડોદરા અને ભાવનગર જેવી જગ્યાઓ પર જાય છે, આ થાળી માત્ર સ્વાદ જ નહી પરંતુ સંતુલીત આહારનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
ગુજરાતના સ્ટ્રીટ ફૂડ ની વાત કરીએ તો સુરત સૌથી પહેલા યાદ આવે. સુરત નો લોચો સેવખમણી, દીયું ભજીયા અને વિવિધ પ્રકારની સેન્ડવીચ ખુબ જ લોકપ્રિય છે. અમદાવાદમાં માણેક ચોક રાત્રે ખાણી પીણી માટે ખૂબ પ્રસિદ્ધ છે, ત્યાં પીજા થી લઈને પરંપરાગત ગુજરાતી વાનગીઓ સુધી બધું જ મળે રહે છે, રાજકોટમાં કાઠિયાવાડી ભોજન ખુબ જ પ્રખ્યાત છે, બાજરાના રોટલા રીંગણનો ઓળો, લસણની ચટણી. ગોળ અને છાસ સાથેનુ ભોજન દરેક ને પસંદ આવે છે.
હ મને તો ખાસ કરીને ઊંધીયું ખુબ જ ગમે છે કારણ કે ઊંધીયામાં જે અલગ અલગ તમામ પ્રકારના બધા શાક આવી જાય. બટાકા ડુંગળી શાક, પછી દરેક રીંગણ મીંગણ બધું શાક આવી જાય તેના કારણે ખાવાની મજા આવે, આ વાનગી શિયાળામાં ૠતુ બનાવવામાં આવે છે જે, સૌથી વધુ જ ઉતરાયણ ઉતરાયણમાં વધુ પ્રમાણમાં આવે છે, તેમાં વિવિધ વિવિધ પ્રકારના શાકભાજી મસાલા મેથીના મુઠિયા નાખવામાં આવે છે તમે કદાચ ઊંધીયું સાથે ગરમ પુરી ખાવો, જલેબી ફાફડા, ખાવાની મજા જ અલગ હોય છે, એ તેમાં મજા એ આવે કે જે મીઠશ અને જે ગુજરાત નો સ્વાદ જોવા મળે છે તે ઉપરાંત શિખંડ બાસુંદી, મોહન્થાળ, સુખડી. એ તારી જેવી ગુજરાતની મીઠાઈઓ પણ ખૂબ, પ્રસિદ્ધ સુરતની ગણીતુ, ખાસ તહેવારોમાં વખાવાય છે.
મને લાગે છે કે ગુજરાતનો ખોરાક માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ તે આપણા સંસ્કાર અને મહેમાન નવાજીનું પણ પ્રતિક છે, જ્યારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે તેને પ્રેમથી જમાડવાની પરંપરા ગુજરાતમાં વર્ષોથી ચાલી આવે છે, દરેક તહેવાર પર અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. મકે ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબી, દિવાળીમાં ચકલી ચીવડો મઠિયા અને લાડુ જ્યારે હોળી અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં પણ, વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે.
બિલકુલ સાચું કહ્યુ આજના સમયમાં ફાસ્ટ ફૂડનું ચલણ વધ્યું છે, છતાં પણ આપણને આપણા પરંપરા પર ગુજરાતે ખોરાકો ભૂલવો જોઈએ નહીં, કારણ કે તેમાં સ્વાદની સાથે આરોગ્ય પણ સમાયેલું છે, તમે જોતા હશો કે સવ્ આપડા જે ઉત્તર ગુજરાત મા લોકો બાજરીના, રોટલા અને જે ઘી સાથે જે ખાય છે, ઘી એ અને બાજરીના તે શેઠ માટે ખૂબજ સારું, કેહેવાય છે. સેહતને આપણા શરીરને ખુબજ, તાકાત પણ મળે છે, જો આપણે નિયમિત રીતે સમ્ તોલે જ, ગુજ્ નુ ભોજન લઈએ, તો આપણા શરીર ને કશું સ્વસ્થે સ્વાસ્થ્યમાં બીમારી થાય નહી, ભવિષ્યમાં આપણા શરીર ખુબ જ સ્વસ્થ રેય્, આપણા સંસ્કાર પણ જીવંત, રહે છ્ તેથી દરેક વ્યક્તિએ ગુજરાતી વિવિધ, વાનગીઓ સ્વાદ જરૂરી માણવો જોઈએ. અને વિશેષતા વિશે જાણવું, જોઈએ.
આજની વાતચીતથી મને ગુજરાતના ખોરાક વિશે ઘણી, નવી માહિતી જાણવા મળી, હવે જ્યારે પણ હુ ગુજરાત ના કોઈ નવા શહેરમાં જઈશ, ત્યારે ત્યાની પ્રસિદ્ધ વાનગી જરૂર ચખીશ, કારણ કે પ્ર વાની સાચી મજા ત્યાંના સ્થાનિક, ભોજનનો સ્વાદ માણવામા જ આવે છે.
હા, રાહુલ એકદમ ભાઈ સાચો છે, ગુજરાતનો ખોરાક માત્ર પેટ ભરતું નથી, પરંતુ આપણને જે શક્તિ પ્રદાન કરે છે. પૌષ્ટિક આહાર પ્રદાન કરે છે, લોકોનો દિલ પણ જીતી લે છે, આશા છે કે, દરેક વ્યક્તિ એક વાર તો ગુજરાત મુલાકાત લેશે જેને જે ગુજરાતમા, ફરવાના સ્થળો વિશે પણ માહિતી મેળવશે અને આ આપડે જે ગુજરાતમાં સારું સારું ખાવાનું છે, તેના વિશે પણ માહિતી મેળવશે
હા, ઘણા દિવસ પછી, મળ્યા છેલ્લા થોડા દિવસોથી, આપણે ગુજરાતના પ્રવાસન સ્થળો વિશે ઘણી વાતો કરી, કચ્છનુ સફેદ રણ સપૉ ઉતારાની હરિયાળી, સોમનાથનું ભવ્ય મંદિર, દ્વારકાનું ધાર્મિક મહત્વ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેવી અનેક જગ્યાઓ વિશે જાણ્યું, પરંતુ આજે મને એક અલગ વિશેષ પર વાત કરવાની ઈચ્છા થઈ છે, જ્યારે પણ કોઈ પ્રવાસ જાય છે, ત્યારે તે માત્ર સ્થળો જ નથી, જોતો પરંતુ ત્યાંનું સ્થાનિક ખોરાક પણ ચૉ ચાખે છે. મને લાગે છે કે, કોઈ પણ રાજ્યની સંસ્કૃતિને ઓળખવાનો સૌથી સરળ રસ્તો, તેનો ખોરાક છે, ગુજરાત નો ખોરાક સમગ્ર ભારતમાં ખુબ જ લોકપ્રિય છે, અહીની વાનગીઓમાં સ્વાદ પોષણ, પરંપરા અને મહેમાન નવાજી નો અદભુત સામાન્ય જોવા મળે છે, તો ચાલ આજે આપણા ગુજરાતના વિવિધ પ્રકારના ખોરાક તેની વિશેષતાઓ અને તય ની પાછળની પરંપરા વિશે વિગતવાર ચર્ચા, કરીએ.
હા, વાત સાચી કરી આપણા ગુજરાતમા જે ઘણા બધા ખોરાકો વખણાય છે, અને આપણે ખાવા પણ જોઈએ, જે આપણે હમણાં તરત વાત કરી કે ગુજરાતમાં જે ઢોકળા છે, જે ઊંધિયું છે તે ઘણું વખણાય છે, આપણે જે ગુજરાતની થાળીમા રોટી દાળ કઢી, શાક, ભાત ફર્ બધી જ પ્રકારની મીઠાઈ આવી જાય છે. તેમાં ખ ખમણ નરમ અને સ્વાદિષ્ટ ફરસાણ છે, પછી, તે ઊંધિયું શિયાળામાં બન તી મિક્ષ ભાજીની વાનગી છે, જો આપણે જે આપણે કાઠિયાવાડમાં જો બાજરીનો રોટલો લસણની, ચટની અને રીંગણનો ઓળો એ ખૂબજ વખણાય છે, અને તે ખાવાની પણ મજા આવે છે, જે સુરત સાઈટ લોચો જે લોચો શબ્દ તમને એવું લાગતું હશે, કે માત્ર લોચો પણ એ ખાવાની મજા અલગ આવે કચ્છમા તો બાજરીનો રોટલો અને ખીચડી કઢી જ વખણાય છે, અને કચ્છમા એક વસ્તુ બીજું પણ કે દાલબાટી, પણ લાગે લાગે અને તેની જે મુખ્ય જે ભોજન કે તેની દાલબાટી કહે છે.
હા, મેં પણ એક વાત ધ્યાનમાં લીધી છે, કે ગુજરાતમા લગભગ દરેક ઘરમાં રોજિંદા ભોજનમાં રો ટલી, શાક દાળ ભાત કઢી અને છાસ, જરૂર હોય છે. આ ભોજનમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન, વિટામિન અને અન્ય પોષક તત્વોનું સારું સંતુલન રહે છે. ખાસ કરીને છાસનું મહત્વ ખૂબ જ વધારે છે ગરમીના દિવસોમાં છાસ શરીરને ઠંડક આપે છે અને પાચનક્રિયા પણ સારી રાખે છે એટલા માટે ગુજરાતમાં જમ્યા પછી છાસ પીવાની પરંપરા આજે પણ જીવન છે મને લાગે છે કે આ એક એવી સારી આદત છે જે દરેક વ્યક્તિએ અપનાવી જોઈએ.
હા વાત તમારી સાચી આપણા ગુજરાતના ખોરાકનું ઘણું પણ મહત્વ રહેલું છે આપણા ગુજરાતી વીશે જેમાં જો ગુજરાતનો ખોરાક ત્યાંની અનોખી વિવિધતા વધતા પૌષ્ટિકતા અને સાસ્કૃત સમુદ્રી અને સમગ્ર વિશ્વમાં જાણીતુ છે ગુજરાતમાં મોટા ભાગે લોકો શાકાહારી હોવાથી અહિયાં ભોજનમાં દાળ કઠોળ લીલા શાકભાજી અનાજ દૂધ દહીં અને શાક નો વધુ ઉપયોગ કરે છે તેથી ગુજરાતન ભોજન સ્વાદિષ્ટ હોવા છતાં શરીરને જરૂરી પ્રોટીન વિટ ખનીજ તત્વો અને ઊર્જા પૂરી પાડે છે ગુજરાતની થાળીમાં રોટલી શાક દાળ કડી ભાત એનો વાનગીઓનો સમાવેશ થાય છે જે સમાવેશ થાય છે જે સંતુલિત આહારનું ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતમાં દરેક વિસ્તારમાં પૌષ્ટિક વિશે વિશિષ્ટ વાનગીઓ જોવા મળે છે શું કેવું?
હા. હા મને લાગે છે કે આજકાલ લોકો ફાસ્ટ ફૂડ પાછળ ખુબ દોડે છે પીઝા બર્ગર અને નૂડલ્સ જેવી વસ્તુઓ ઝડપથી ખાઈ લે છે પરંતુ જો આપણે આપણા પરંપરાગત ગુજરાતી ભોજન ત તરફ નજર કરીએ તો સમજે છે કે તેમાં કેટલું પોષણ છુપાયેલું છે આ પૂર્વજોએ જે ખોરાકની પરંપરા બનાવી હતી તે માત્ર સ્વાદ માટે નહોતી પરંતુ શરી સ્વસ્થ રહે તે માટે પણ હતી. એટલા માટે આજે પણ ઘણા ડોક્ટરો સંતુલિત ઘરનું ભોજન ખાવાની સલાહ આપે છે.
હા વાત સાચી કરે છે ગુજરાતના ખોરાકો જે જેની રાજ્યની સંસ્કૃતિ પરંપરા અને મેહમાન માહેમાન નવાજીનું તીપ્ત બની ગયું છે તહેવારો લગ્ન પ્રસંગો અને ધાર્મિક ઉજવણીઓમાં ખા પરંપરાઓ વાનગીઓ બનાવવામાં આવે છે જે કો પ્રેમ એકતા અને આનંદની ભાવનામાં વધારો મદદ કરે છે સ્થાનિકના જાત જાતની શાકભાજીનો ઉપયોગ ખેડૂતોને પણ લાભ આપે છે અને સ્થાનિક કૃત્રિમ પ્રોત્સાહન પણ મળે છે આજના સમયમાં પણ ગુજરાતની ખોરાક થી આરોગ્ય અને ગુણો અને અદભુત સ્વાદને કારણે વિશ્વમાં પોતાની આ આગવી ઓળખ જાળવી છે જેથી ગુજરાતના લોકો ખોજાક માત્ર ભોજન નથી પરંતુ તે રાજ્યની સંસ કૃતિ પરંપરા અને આરોગ્યને તેને પણ જાળવી રહ્યું છે. પરંતુ સમગ્ર ભારત અને વિદેશમાં પણ લોકપ્રિય બની રહ્યું છે ગુજ ગુજરાતનું ભોજન
તો એકદમ સાચું કહે છે આજે વિજ્ઞાન પણ એ વાત સ્વીકારે છે કે ઘરનું તાજું ભોજન શરીર મા તે સૌથી સારું હોય છે ગુજરા ત ની ઘણી વાનગીઓ ઓછી તેલમાં બને છે અને તેમાં શાકભાજી કઠોળ અને અનાજનો સારો ઉપયોગ થાય છે એટલે જ અહીંના લોકોનું રોજિંદુ ભોજન ખૂબ સંતુલિત ગણાય છે. એટલું જ નહીં મહેમાન આવે ત્યારે પ્રેમથી જમાવાની પરંપરા પણ ગુજરાતની વિશેષ ઓળખ છે. દેવા ભવાની ભાવના અહીંના દરેક કારરમાં જોવા મળે છે તેથી મને ગુજરાત નું સ્થળો અને ગુજરાત ના વ્યક્તિઓ પણ એટલા જ દિલથી સારા લાગે છે.
ઉત્રાખંડ જેની સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીનું પ્રતિબંંધ અહીયાયા ભોજનના મીઠો કાટો તીખ ખૂ સ્વાદ ગમે એવો હોય પણ જે સંતુલન સાધવા માટે ખૂબ જ જરૂરી ગણાય છે. ગુજરાત માં મોટા ભાગે લોકો શાકાહારી છે. તમે જોયું હશે કે તમે હાલમાં તમે જ્યાં રહો છો ત્યાં ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જે દાલબાટી પછી કડીને રોટ કડી અને રોટલો ખુબ જ વખણાય છે ઘણી જગ્યાએ જે પોતા ગુજરાતમાં જે પોત અલગ અલગ જિલ્લાઓ છે તેમનું પોતપોતાનું અલગ અલગ ભોજન નું મહત્વ રહેલું છે. અલગ અલગ તેમના મહત્વના ભોજનો પણ છે તહેવારોમાં અનુસાર પણ ખાસ વાનગીઓ બબનવ આવે ઉત્તરાયણમાં તો ઊંધિયું અને જલેબી અને જે જલેબી ફાફડા ખુબ જ વખણા છે દશેરાના દિવસે પણ ફાફડા જલેબી દિવાળીમાં ચકરી ચોળવા ફળી ઘઘરા વગેરે ખાવાની મજા અલગ જ હોય છે જે આપણે હાલ ખાઈએ છીએ ઘણા સમયથી શું કેવું.
હા તમારી વાત એકદમ સાચી છે અને આવો ખોરાક પણ જરૂર ખાવો જોઈએ જેથી આપણા સ્વાસ્થ્ય પર કોઈ અસર ના થાય અને હળવો ખોરા ખાવાથી આપણું સ્વાસ્થ્ય શ સુદ્ધરે જેથી આપણને કશું લાંબા સમય સુધી તકલીફ ના પડે કેમ કે અત્યારે લોકો ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે જેથી આપણને નુકસાન છે લાંબા ગાળે પણ તે લોકો સમજી રહ્યા નથી અને આડ તડે ખા ખા કરે છે જે બિલકુલ આાઈજેનિક વસ્તુ છે.